હા
હા.
જય શ્રી કૃષ્ણ. શું કરો?
કઈ નહી, ખાઈને બેઠા છે.
હા, અમે પણ આ ખાઈને થોડુંક ચાલ્યા કરીએ.
હા. શું ચાલે બીજું કામકાજમાં. આજે કેપસિકમ મચ્ચા ભરેલા બેસનમાં.
હમમ અમે પણ આ ટામેટાનું શાક અને ખાધુ રોટલા સાથે.
હમ હમ તમે અત્યારે ફરવા ગયા છો, ચાલવા?
પણ ખાધું એટલે.. પછી જાય ને
હમ્મ, અમે અત્યારે હાલમાં બેઠા છે પવન ખાતા છે હવા. બહાર ખુરશીમાં, હમ્મ.
પવન પણ મસ્ત સાંજે સમજાવું પછી.
ઠંડો. તો વરસાદ ક્યાં આવતો છે યાર. વરસાદ આવે તો જરાક આવેને પશુ બંધ થઈ જાય છે એવું થાયા કરે છે.
બપોરે પણ બહુ તાપ લાગતો હોય છે હવે તો વરસાદ પડવું જ
કરવું જોઈએ. ઘર મી બહુત લાગે છે.
હમ્મ, હવે તો હવે તો દસ પંદર દિવસમાં તો વરસાદની સિઝન ચાલુ થઇ જ
હમ્મ હમ્મ, ચાલુ થઇ જશે ઓગણીસ વીસ તારીખ ની તો આગાહી છે. ચાલુ થઇ જશે.
હમ્મ, તઈ યુપી બાજુ પડવા લાગ્યો છે વરસાદ.
હમ્મ, હજી તો બોમ્બે માં બી વરસાદ નથી જેવો જોરદાર નથી પડ્યો.
હમ્મ, હવ વરસાદ પડશે એટલે પાસું બહાર નીકળવાનું ગમે નહી. તમે આવી ગયા?
હા આવી રયા. છે. હવે કાલે સવારે પાછી જવાનું છે.
કેટલા વાગે નીકળ્યો તમે?
અ છ વાગે જાઉ છું.
મારે પણ નોકરી પર જામ મે નવ વાગે જામ
હમ્મ.
બવ કામ કરવાનું હોય ની બસ ખાલી આપડે બેસી રવાની એસી માં.
હમ્મ. પેલે ટ્રેનમાં જતા હતા પેલે ટ્રેનમાં નતા હતા પણ હવે કંપનીનો ટાઈમ જરાક બદલાઈ ગયો છે. એટલે હવે જરાક વાન વારું કર્યું છે ઈકો ગાડી માથી જ જતી છે. ગામમાં બેઈ જવાનું. ગામમાં જ પાસે રિટર્ન આવીને પોણા પાંચ વાગે આવી જઈ છે. એટલે થોડો ટાઈમ બચે. ટ્રેનમાં તો ટ્રેનની લેટ હોય તો ટ્રેન ની રાહ જોવાની ઘરે આવતા તો સાત વાગી જાય.
હા તો તો બહુ જ સારું.
તે. હા.
હમ્મ, વરસાદની સિઝનમાં પણ તમારે ઇકો ગાડીમાં બોરાય પણ કે.
. સારું પડે.
હમ્મ.
એ તમારે કામકાજમાં તમારે શું કરવાનું છે દુકાનમાં શો
તેમાં ગ્રાફિક ડિઝાઇનિંગ ની તો છે.
તેમાં તમારે શું કરવાનું શે?
કંઈ નહીં કંઈ કટિંગ બટિંગ હઈ તો કરવાનું બે બાકી તો બપોર પછી મશીન ચાલુ કરી એસીમાં પેન્ટિંગ કરવાનું.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
આજે બેનર ને એવું બધું બન્યું છે ને. તે કરવાનું.
ઓર્ડરનું હશે ને
હમ્મ એટલે જે રીતે ગ્રાહકો આવે તે રીતે બનાવી આપી અને પછી એ લોકોને લઈ જાય.
ઓકે ઓકે.
એ લગ્ન સિઝન હોય કે
ઘરે આવો એકાદ દિવસ.
હમ્મ હમ્મ આવીશ ને હમણાં તો ટાઈમે નથી મલતો.
કેમ કેટલા વાગે આવે છો તમે સાંજે?
હ નવેક વાગી જાય છે.
ઓકે. રજા ઓફ રેતા હશે. તેને.
રજાના દિવસે તે એટલું બધું કામ હોતું હોય કે બહાર જવાનું નીકળવાનું ટાઇમે ની મલતું હોય.
હમ્મ કંઈ નહીં એકાદ દિવસ ટાઈમ કાઢીને આવો.
આવો તમે ભી આવોને.
આવશું આવશું.
હમ્મ શું કરે ઘરે બધા?
સારા સારા સારા. તમારે ટા બધા સારા સે ને?
હમ્મ. એ વરસાદ પડે તો પછી બાઈક પર જાય તો બાઈક પણ સ્લીપ થઈ જતી હોય છે તે પણ ધ્યાનથી
પાછું બાઇક પર જાય તો રેનકોટ પેરીને જવું પડે.
હમ્મ એટલે ને પછી શરદી ખાંસી થઈ જાય નહીં તો.
હમ્મ. ઓકે બીજું શું ચાલે?
કંઈ નહીં વચ્ચે વચ્ચે વરસાદ પડતો હતો. તી ગાડી પાડેલી. ત્યારે લીલું છમ કરી ગયેલા થોડું થોડું હવે
પવન બી ઠંડા આવે છે.
હમમ હમમ
વરસાદ પડતો નથી.
કઈ નહી અ અહી પણ પસાડી મારે અહિયા પણ પસાડી તળાવ છે મસ્ત ઠંડો પવન આવે હમમ. તો પછી શું કરે હમણાં હાલમાં
હાલમાં કઈ ની હવે થોડીક વાર મોબાઈલ જોશું સુઈ જશું પેલા જરાક સુઈ જાઉ. હું સવારે પાંચ વાગે ઉઠવાનો એટલે જરાક જલ્દી સુઈ જઈએ.
તમે કેટલા વાગે આવો?
સાંજે
હમમ
સાંજે પોણા પાંચ પાંચ વાગી જાય છે.
હમમ હમમ હમમ હમમ
કોઈક જ વાર આવું પડે એટલે જરાક વેલું ઉઠે ઘરે
હમમ તમારા ઘરે છોકરા શું કરે?
છોકરા ભણતા છે ડીપલો કરતો છે એક છોકરો
હમમ હમમ એને પણ કેટલા વરહ થયા ડિપ્લોમા
આ થી આ ત્રીજું સેમ્સટ ત્રીજું ત્રીજું વર્ષમાં છે એમને એ દિવસ ના જાય છે ડિપ્લો કોલેજ કરીને
બરાબર
હાલ માં
હમમ
બો જાય છે અહિયા થી કોસ્ટલ એ થી એટલે બસ માં જાય છે અત્યારે તો રજા છે હવે એમની ભી ચાલુ થઇ જાહશે એક વિક પછી કોલેજ
હા તો તો સારું જ કેહેવાય ને
કરાવવું પડહે ત્રણ મહિના ન કરાય એટલે ચાલયા કરે એક એક મહિના કરતા મહિનાના હામટા કરાવિ દેય તો ચાલ્યા કરે.
હા ખ્યાલ એ બરોબર છે.
બસ ભી કલાકે રોડ કલાકે એમ બસ ભી આવર જવર થાય કોસ્ટલ હે થી વલસાડ વલસાડથી બીલીમોરા
હમમ હમમ આ સરકાર દ્વારા
સારી એમ ટ્રેનમાં અપડાઉનમાં ઘણા લેટ થઇ જાય છે આવવા જવા માટે એટલે બસ માટે બો સારું છે આવવા જવા માટે
હમ્મ એકઝામમા તો બાઈક લેને જસા -
હા એક્ઝામમાં અ છ સાત પેપર હોય એટલે બાઈક લઈને દોસ્ત સાથે જાય છે એક દિવસ એમની ગાડી લઈ જાય એક દિવસ મળી લઈ જાય એમ કરીને પેપર આપી આવે
હમ્મ સારું કેવા ખુબ પ્રગતિ કરે તો
જાય તારી પાસે ઓટો રિકષા પકડવું પડે કોલેજ છુટી એટલે તે થી રિક્ષા વાળા લઈ જય જાયા કરે છે રિક્ષા એટલે ટાઈમ પર પહોંચી જાય. સારા દસ નો ટાઈમ હોય કોલેજમા
હમ્મ સારું કહેવાય
ત્રણ વાગ્યે છૂટે ત એને પછી બસમા લઈલે - ઘરે આવતા પાંચ છ વાગી જ જાય. મે બી
હા બરાબર છે.
તમારા તા શું કરે છે?
કઈ નહી હમણાં તો નાના છે. એટલે ચાલ્યા કરતા છે.
હમ્મ ઓકે કઈ નહી આવો એકાદ દિવસ. ફરવા માટે.
હાં
જમાઈ તેમ આવજો.
હા હા અમે તો આવ્યા જ કરીએ. તો અમે નથી આવતા.
આવશું આવશું
હમ્મ હમ્મ તો શું કે બીજું હમણાં ચોમાસું આવવાનું છે તો તૈયારી કેવી છે ઘરમાં બધું.
હું પસાડી જરાક વાસટ જરાક માનવ પડે છે. કે તાડપત્રી એવુ બાંધુ છું પડે છે કે વાસટ આવે છે ઓટલા પર એટલે કાક રેલી કરી મૂકવું પડશે.
હમ્મ અમે તો ડાયરેક જ બીલીમોરા થી પેલું ટ્રેક તે લઈ આવેલા ઉતા તે બાંધી દઈએ. છે એટલે વરસાદ અંદર
સારું કેવાય.
હમ્મ.
જમીન હશે ને તમારા ઘરની પછાડી તો
હા છે ને એમાં પણ અમે વરસાદ પડે એટલે થોડુંક ભાત રોપીએ. સારું.
ઓકે અમાર તો ભી થોડી ઘણી છે હવે વાળ જરાક રોપવાના વિચાર છે
હમ હમણાં કેરી ખાધી હશે? અને આંબા હશે ને તમારા ઘરે!
આ વખતે તો લેવી નઈ પડી. ચાલી જાય તમારી ત્યાં થઈ કે કેરી
હા અમે થોડી ઘણી હતી થોડી ઘણી વેચાતી લઈને ખાધી ખરી.
હા હા. સારુ કેવાયે.
બારની કેરી મસ્ત મળે કેમિકલ નાખીને પકવે છે. હમ્મ.
બીજું શાકભાજીમાં કઈ કરો છો તમે ખેતીમાં.
આજુભાજુમાં તો ખેતીમાં ટમેટા અને મરચાને એ બધા રોપ છે અમુક વાર હમણાં તો ખેતરમાં ખેરાયું છે.
હા.
જો વરસાદ પડતા લીલું છમ થઇ જાય.
હમ હમ હ ભ બાર રોપતા હશે.
હમ્મ. તો પછી તમે વાડીમાં શું છે આંબાજ છે.
હા બેટા ના આ વાત છે જગ્યા ઓછી છે ને પછારી. ઘર બનાવે છે એટલે બ આંબા છે નાારિયલ છે એ બધું કાપી નાખીઓ. એટલા માટે હ આવો નને ઘર જોઈ આવો તમે આવો આવો.
હમ્મ.
જુનાગઢ માંથી જ અંદર આવે નવા ઘર પછાડી છે.
કઈ ન આવવાનું થાય તો આ બાજુ હ કરીશ.
હમ્મ હમ્મ સન્ડે તો રજા હશે ને.
સંડે નહી મારે મંડે છે. હા.
મારી મંગળવારે છે. આજે ગય છે. આજે જરા અમે ગેલા હતા હોઈની ત્યાં એટલે આખો દિવસ ક્યાં નિકરી ગિયા
હા બરાબર છે ચાલો તો પછી આપ પે મળીયે
ચાલો તો મલીયે આવું એખાધ દિવસ તમે બી
હા સારું સારું તમે પણ હા અવા આવાનું થાય તો આવજો ફોન કરજો ઓકે જય શ્રી કૃષ્ણ
હમ બાય